હલો
કેમ છો?
મજામાં તમે કેમ છો
બસ મજામાં છે
હા સોરી તારો અવાજ
હલો
હા બોલો
આવી રહ્યું છે અવાજ
હા આવી રહ્યો
વરસાદ કેવો પડી રહ્યો છે તમારી બાજુ
સારું પડે છે અ એટલે અમારે લાઈક નાસિકમાં વધારે જે ઓવર લાઈક ફ્લડ ટાઈપ થઈ ગયો છે સિચ્યુએશન. પણ અમારા ત્યાં એવું કરશું નથી નોર્મલ. છે વોટસઅપ.
બરાબર છે તમે કયા ટોપિક. વાત કરવા માંગશો કોોડ ચાલશે તમને
હા ચાલશે.
બરાબર છે. તમે રુટીનમાં કયા ખોરાક નો ઉપયોગ કરો છો.
અમે લાઈક ટેસ્ટ દરેક ખોરાકનોો લાઈક. એક પ્રોપર ટેસ્ટ તો હોવો જોઈએ લાઈક ખાટું પણ કમ્પલસરી છે. ખાવા માટે તીખું પણ થોડું હોવું જ જોઈએ ગળિયું પણ હોવું જોઈએ.
બરાબર છે.
થોડું કડવાશ પણ હોવી જોઈએ લાઈક કારેલા અને જે પણ. નીમનો થોડોસો પાવડર પણ અમે કરીએ છીએ કારણ કે તે સ્કીિન ડડીસીઝને દૂર રાખે છે.
હ.
અને મલ્ટિપલ ડિસીઝસને દૂર રાખે છે તો તે માટે અમે. દરેક ટેસ્ટને એક પ્રોપર એક રિસ્પેક્ટ હોય તો તે માટે. દરેક પ્રકારનું ફૂડ અમે કમ્પલશન રાખ્યું છે. દરરોજ માટે. હા તમે કયા ફૂડને વધારે પ્રેફરન્સ દો છો.
અમારે અહિયાં ગુજરાતી ફૂડ ને વધારે માન્ય કરવામાં આવે છે. જેમ કે અમારો મુખ્ય ખોરાક છે ખીચડી સાંજે. અને બપોરે અમારે અહં શાક રોટલી દાળવા તો હોય જ ફિક્સ. કારણ કે હ પ્રોપર. પ્રોપર ગુજરાતી બિલોંગ કરું છું તો અમારા બધા રજવાડાઓ વર્ષોથી. ખીચડી થી બંધાયેલા આવેલા છે જે જ. અમે પણ એજ ફોલો કરતા આવીએ છીએ અમારી શાન છે એના માટે.
ઓકે અમે તોી ખીચડી ની સાથે. સાથે સાથે અમે એટલે ખાકરાને પણ કઈક એ નથી કરતા કે ભાઈ. કાંકરો નહીં ચાલે એવું કદી થયો નથી
હા.
હા કાકરો પણ એટલો જ સારો અને થેપલા પણ અમે કરીએ છીએ.
ચેપલા તો અમારા હા ચેપલા તો અમારા ઘણા પ્રિય છે.
હા પેપલાઇઝ કપલ કે તમે લાઈક કોઈ પૂછે તો આગ્રહ કરે તો અમે લઈએ જ લઈએ છીએ વધારે આ. આગ્રહ કરવા રાખતા એટલે. એ એક એવું ટેસ્ટ છેા થપલા ન અને એક એવું ફૂડ છે કે જેના માટે અમે. અ ના નથી કહેતા કોઈ દિવસ એમાં ખુબ વેરાયટી આવે છે થપલામાં. લાઈક બોટલ કાર્ડ જે આવે દૂધી એને એના. થેપલા બહુ સારા લાગે પછી મેથી થેપલા સારા લાગે.
બરાબર છે તમે ફાસ્ટ ફૂડમાં તમારી પ્રિય વાનગી કઈ.
ફાસ્ટફૂડમાં બર્ગર અને પીઝા.
બરાબર છે મંચુરિયન છે લાઈક થઈ ગયું સાઉથ ઇન્ડિયન થઈ ગયું. એ બધું પસંદ નથી તમને.
હા અમે સાઉથ ઇન્ડિયન પણ ટ્રાય કરીએ છેએ ઇડલી સાંભાર ચટણી એ બધું આવડે છે. એટલે બહુ ઈઝી પ્રોસેસ છે બનાવવાની. લાઈક ખાલી કોકોનટ એક કમ્પલજન છે સાઉથ ઇન્ડિયન ડિશસ માટે. કોકોનટ ચટણી અને સાંબારમાં પણ કોકોનટ નખાય છે. અને એક પોડી કરીને ચટણી આવે છે. તો તેમાં પણ કોકોનટ પઉડરનો જ એ આવે છે પોડીી ચટણીમાં. અને ઇડલી અ બો જ ઇઝી પ્રોસેસ છે, ઇડલી બનાવવાની તો સાઉથ ઇન્ડિયન ફૂડ પણ ટેસ્ટી હોય જ છે, અને હેલ્ધી પણ છે. કારણ કે ફર્મેન્ટેડ ફૂડ જે હોય તે બોવ જ સારું હેલ્થ મા તે અને તે થ્રુ આઉટ ધ યર ખાવું જોઈએ હા તમે વીકમાં એ ક જ વાર કરો તો પણ ચાલે સાઉથ ઇન્ડિયન ફૂડ પણ ખાવું જોઈએ એમ મારો અ એ છે, ઓપિનિયન તો તમારો શું ઓપિનિયન છે?
આમ તો અમારા ગુજરાતમાં ઢોકળા બો વખણાય જેને અમે ખમણ કહીએ પછી એ ખમણ તો પેલા ચણાની દાળના જ બનતા હોય છે, જેમ હું પણ જાતે રસોઈ કરું છું એટલે મને થોડી ઘણી આઈડિયા છે, આ બધી પણ હવે નવી નવી વેરાયટી એટલી બધી ઓપન થઈ ગઈ છે. લસણિયા થઈ ગયા કાચા થઈ ગયા અમારે અહિયાં ખમણ એટલા વખણાય છે, કે અમને ખમણ ખમણ થી જ વધારે ખબર છે, કે ખમણમાંસ વધારે ઈદડા તો ઈદડા થઇ ગયા ઈટલી થઇ ગઈ એ બધું અમારે અહંયા બો ઓછું ચાલે એટલે અમને વધારે બો એમાં આઈડિયા નથી કે એનો ટેસ્ટ કેવો છે, એ સેમાંથી બને છે.
આઈથીક અ બે સનનો વધારે પ્રકાર છે, લાઈક ખમણ, ટોકળા અને હાંડવો અને તે બધું મેક્ઝિમમ બેસનના જ બને છે.
હમ હાંડવો પણ અમારી રેગ્યુલર આઈટમ જ છે, જે કેયા અમારે અઠવાડિયા દસ દિવસમાં એક વાર બનતો જ હોય હેન્ડવો પણ અમારે જે ગ્રીન ચટણી સાથે ટ્રાય કરવામાં આવે છે.
હા રાઈટ
જે કે અમારા ઘરમાં વડીલો વધારે છે, એટલે અમારે અં ફાસ્ટ ફૂડ બો ઓછું બને
ઓકે.
તમારે ત્યાં ફાસ્ટ ફૂડ બને છે?
ફાસ્ટ ફૂડ બોવ ઓછું બને છે, અમે રેડીમેડ લાઈક ઓર્ડર કરીએ કા તો રેડીમેડ પેકેટસ લાવીએ અને તેને આપણે ડાયરેક્ટ ઓવનમાં નાખીને કરી શકો તો રેડી ટુ ઇટ રેડી ટુ ઇટ પેકેટ્ પ્રેફર કરીએ છે, અમે કારણ કે આજકાલ એટલું હાઈજીન મેન્ટેન નથી થાતું કઈક જગ્યાએ
હા એ છે. એ તો છે, કે દસ માંથી આઠ રેસ્ટોરન્ટ કે શોપ એવી હશે કે જ્યાં હાઈજીન મેન્ટેન નથી થતું અમુક ફાઈવ સ્ટાર કે પ્રોફેશનલ જગ્યા મેન્ટેન થાય છે. ત્યાં જવું પણ ગમે એના કારણે જ લોકો રેડી ટુ ઈટ પસંદ પેલા કરે છે.
અને અ તમે મહારાષ્ટ્રીયન ફૂડ ટ્રાય ક
હાલો. હાલો. હાલો.
હાલો.
હાલો.
હાલો અવાજ આવે છે.
હાલો. હલો
હલો
આવે છે અવાજ હલો હલો જ જ હલો હા